હલો હલો વિકાસભાઈ કેમ છું.
તમારા રૂમમાં એક બગાસુર નું નામનું પ્રાણી છે.
આ તમે સાચા છો તે નામ બકાસુર જ છે. રદે રે.
શકો તમે.
હા હા જરૂર જરૂર તેનું નાકમ સીધું છે. શ કામ વાકુશી તડ સીધષ વાકુસ.
એમાં વિ.
મનેને કે ચારોક વિદ્યા લાગે છે. હ. આજ પ કાઢટ કેતો. હલો. નહી નહી ઠંડુ પાણી છે.
જેમાં જોબિંગ
ર હજ
મારે બફરફરો પડી ગયો બળે ઉલ
અવિકલા અવિકાસભાઈ કેમ તારે બાપગ ઉપલર હોય હલો.
અયા ગરમ પાણી લાવવા સાહેબ.
ઓહો પગુ પલાલે પગુ પલા લ. પેલાઈ જાય તું અગડી પેહલા આઈ જાય મને ઘરા આવધી વિશ્વાસ છે. ના પેલા આવી જાય એમાં ફેર પડે નહી. એ સદીપ કવારે પોટલે એ રિયા
ઓહ બહુ ગરમ છે અતથી ખાય ભલે ગરમ હોય
સર ને કે થોડુંક ઠંડુ પાણીમાં નાખે
સાંભળી બળે જ હતી એલા ઈ એટલે એલ ગરમ હોય તોજ થાય ફેર પડે બાકી ફેર ન પડે
આ બાકી મરજ દે તો એમનેમ ફેર પડી જસે હમ હમ
બે કોકરા બે કોકરા ફોલો પગ મજ ફોલોશે એટલે એમાં કઈ ન મળાય અંદર.
માનતો નહી, વિકાસ માનતો નહી, માનતો નહી.
એ રાખી નહી લાગે બસ.
આપડા સંદીપભાઈ કેલ કરવા જઈ રહહીએ છીએ હ આવ એક પ્લેટ થાવી દી દો શું તમે અશ્વિનભાઈ ભેગા મજામાં છો? હ ઓહ લોન પડ લઈ લે ઓહો નોપ લેવાનું મકાન કહી દીધું છે. ચિરો બંધો આે ચિરો આમીધે સીધું. ક્રોસ સાટ હા એ કતે આવતું હતું. ન નહી એડવાન્સ
એ કો થતો નથી ડોમિનો વાળ આપડે હમણાં મ ખબર મારા, માંથી મગાયે છે.
પીઝ્ઝા મંગાવે ખાવા હોય તો આ તો પૈસા કાટ હવા મંગાવે સાહેબ મંગાવતા લાગે છે. મારીસે હરામ સારી ગાનું હોય તો મારીસે લંડન લોડા તો છે સુધી ને તોય એ ભ ફિયા ડમ જ છે આ હા પછી કં છે. ના ના ના ઓય સંદીપ ભાઈ અ બાપા એ કીલ ચુરીઓ કઈ જ્યાશે ઉપર છે ભાગી જ ભાગી જ ભાગી ભાગી મસનગંજ છે. બાપા બાપા ભસીન ગ વરથી સંદીપભાઈ ને માયરા જોરદાર હેલો વિકાસભાઈ
હા
હા સંદીપ ને કેવો મારી્યો અગડીબ એ એફ સીક્સટીન થી, પેલા ખબર હત મારી લઇ લેત હેલો ભાઈ આપસા હ બીએસ બચાવાની હા ભ મંગાવ લ મારાું મંગાવજે વિકાસ
કેટલા પીઝા મગાવા
વિકાસ ચલા વિકાસ વિકાસ
હા
કે હું મંગાવે
પિઝા ઓવ પચાવટ
હમ.
અ મહીપાલ મહીપાલ કોઈ નહી મગાવ હોય એના નંબર માં ટ્રાય માર્યું. આ ઓગણ પછા નથી છે ઓગણ પછી ઓલાબ બત્રીસ રૂપિયા નો પડશે નડ ક હોય તો આપડે તો એક વાર મગા આમાંથી મગાવી લીધા.
હલો એ પિ્ઝા મંગાવો
હા.
કોના માંથી મગાવે તો ગીના માંથી મગાવશ. પચાસ રૂપિયા વાર આવે તો ખાવા મારે પાઈ નંબર છે તેનો હે. હા હા નવો નવું એક વખત યુઝ કરેલ ન એવું.
એક મિનિટો.
તો આપડે કોલ પતાવી ને પરી કરીએ. વાહ સો બંદા આવેજથી હોય બાકી છે એલા બેજ મિનિટ થઈ છે.
ઓ ઘડી કાલવાજને આમાં અકાઉન્ટ ક્યાં આવે તમારું એને લોગ આઉટ કરનાખો
વાહ હુ અરે યાર મારે હે આ બંધો જોરદારો ભાઈ વન વી ફોર કરશુંય એ પા કેટ પણ જંગલ કર છે અરે એક જ ગોડી રહી ગયો. વિકાસ સીરસ લો જોરદાર રમે અ.
ન
આપ પેલા હિસાબ
રૂમાલે છ બાથરૂમ
ઓ આ ઓસો રમે છે. સંંતે મારી જગા ખાલી રાખજેુંગળ આવું છું રૂમમાં. કોલ પતો છે.
કોલ કવ આવે
ગરમ પાણી છેલ્લા પગમાં રાખજો મજા આવશે. કેમ છે ગરમ પાણી બહુ ઠડ ગરમ લાગશે.. લાગે ભાઈ વા
પિઝા કોને કોને ખાવાનું છે.
બાધધ બાધ બા બાજ આ બાંધી લેવા દઈ તો બોયા થવા શક્યતા રે એમ બી બાંધી ને બાંધવા દેને કે. ઓ યાર હારી વાંધી રે મશીન પટા પડવા મ્યા કે ન જ પે. જોરદારવા રમે યારવા બંધ. ભીકા
હા
આ જોરદાર બંદો રમેશું વિકાસ તું રહ્યા બે રહ્યા ફોર કરે છે. દધા એક જયો બેર બી હતા હું ન મારે એ મારે જગાડે આવું છે. હા પેલા પી્ઝા મંગાવી લીધા
કેટલા મગાવા
તમે મંગાવી લીધે પૂછુ
નઈ
તો અમારો ઓર્ડર નખ નાખ ચાલુ કર અરે મંગાવવાને આય ક્યા વહી ગયો.
બસો પિસ્તાલીસ બસો પિસ્તાલીસ બસો પિસ્તાલીસ ભાઈ ગયા પાસ કરો તો
બોલાય તો ખરી કેટલા વાર થ
ઓગણપચાસ માર જ પડ્યુ
ઓગણ પચાસ રૂપિયાનો જ એક પડ્યો.
તાર વોટ્સપમાં મેસેજ આવ્યો હશે જો તો. હા હવે મળયુ હવે મળ બું ચાલી રૂપિયા થયા.
એટલે એટલે કેટલા મંગાવો
પા પાંચમાં મળે ઓફર
પાંચમાં નઈ હતા અમારા બી લખન
તમારા બે તરખાઓન બી છે. કેમ.
અ સંદીપ અ સ્મિત અ સ્મિત બે પીઝા મંગાવીએ કે ત્રણ મંગાવવા
એકસો સીતયોતેર રૂપિયા આલો.
તણ અ વિકાસ વિકાસ અમારે ત્રણ લખ છે. ચાર ચાર ચારો મારા આવતું હલો.
હા, તો.
વિકા અમારા ચાર કર નાખજે પચ પચાસ રૂપિયા ક હે
બસો ચાર
મ અંધસખ્યા છે. અમારા ચાર કહી દે છે. હબહ
એક પીસો પિસ્તાલીસ રૂપિયાની પડે
એકવીસો પિસ્તાળસ રૂપિયા બટ બાટ વખત જ
પાસ મગાાવો પાસ.
હા પાંચ મગવી લે. તમારે કેટલા જોએ પાંચ ના અઢીસો જ દેવાનો છું. હ
હા અઢીસો નાખજો હાલો
અમે અઢીસો રોકડા આપીએ
હા રોકડા આપી છે. હલો
હાલ-હાલ આપે આપી જઈશાલ
કા પછી મારી સેવા પણ છે. હુ, પણ અહં ત્યા કેશ ઓન ડિલિવરી લેવા આવી શકુ
હે
હુ, પણ કેશ ઓન ડિલિવરી જ્યાં લેવા આવી શકું
હા હા જરૂર જરૂર અમે ચાર છે લા હલો.
હા તો તમારા ત્રણ જ ગણ્યા.
આપડા ત્રણ જ ગણા સંદીપ. મારી ભાઈ નંબર છે ને એ ક મોબાઈલ ડોમિનોઝ ડાઉનલોડ કરતો. અમારે નહી મંગાવતું હતું.
આવી
બહ હલેવું ત રાખ તો પેલા માં આટ્યા વડા કેમ થઇ ગયા? કો જોરદાર હોતા હો કેમ છે શું છે મંગાવી લીધે કે બાકી છે.
હા હા મગઈ લીધા
બાકી અલા અલા પણ જોુતા હતા.
તમારે અઢીસો રૂપિયા દેવાના.
વાચ.
પઝ પીઝા હ ના.
પમર ચાર જોુએેલા.
ચારજ હોય તો બસ.
વાહ વાહ તો પચા પચા રૂપિયા વધારે તો જશો ભાઈ.
એમ ના એમા થોડી ભાવ તાલ હોય યાર એટ દોઢસો જેવું રાખો બગેનિંગ કરે.
હલો.
હ સારું ચાલો.
હે હલો.